હા, મારો અવાજ આવી રહ્યો છે? હા. કેમ છો?
બસ આનંદમાં.
હા. તો આજે આપડે થોડીક અહ માવઠા વિશે વાત કરીએ.
હા, અત્યારે એ વર્ષા વર્ષા ઋતુની જ સીઝન છે એટલે કરીએ.
આજે આ સરસ ખૂબ વિષય છે જેમ કે માવઠું જે છે એ ખેડૂતો માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. ક્યારેક પરંતુ માવઠું જે હંમેશા જે ફાયદા ફાયદા જ આપે છે. છે એવું નથી હોતું ક્યારેક ક્યારેક બહુ જ નુકસાન કરાવી દે છે ક્યારેક તો માવઠું જે છે એ ફાયદો પણ આપતું હોય છે. જો સમયસર આવે તો ફાયદો આપે છે, ખોટા સમય આવે તો નુકસાન કરાવે છે, એટલે માવઠું જે છે, બંને રીતે જે છે ઈ થાતુ હોય છે.
હા હા જો વધારે પવન અને ઝાપટા સાથે આવે અને વાવાઝોડું આવે તો આપડે ઘણું બધું નુકસાન પણ થતું હોય છે, એટલે ઓછો પવન, અને સરસ વાતાવરણમાં ધીમો ધીમો વરસાદ આવ્યા કરે, તો આપડે બહુ જ સારું છે.
હા. સાચી વાત છે, માવઠું આખું એટલે કંઈ સામાન્ય રીતે શિયાળામાં અથવા ઋતુ બહાર જે પડતો, વરસાદ જે છે એને આપણે માવઠું કહે કહીએ છીએ એટલે કે ચોમાસા સિવાય ગમે ત્યારે જ્યાં વરસાદ આવે. એને આપણે માવઠું કહીએ અને હવામાનમાં થતા ફેરફારને કારણે આ બધું થતું હોય છે અત્યારે આપડણે જોઈએ કે વૃક્ષોનુપ્રમાણ જે છે, એ ઘટતું જતું હોય છે. અને પ્રદુષણનું પ્રમાણ જે છે વધતું જતું હોય છે. એના જ કારણે જે છે ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે અને આ જે માવઠાનું મેન જે કારણ જે છે, એ પ્રદૂષણ જ છે, એટલે માવઠું જે છે, એ ચોમાસા સિવાય આવતો વરસાદ એને કહેવામાં આવે છે.
હા હા અત્યારે પ્રદુષણ એને લીધે થાય છે કે જોઈએ છે આપણેે કે બધી જ વસ્તુમાં ભેળસેેળ આવે છે, અને જે આ બધી વસ્તુ બનાવટ બને છે, એનું જે કેમિકલ્સ ધુવાળા રૂપે છે બહાર નીકળે છે કે હવા રૂપે છે ગંધ રૂપે છે, એને લીધે જે વાદળછાયા વાતાવરણમાં જે પ્રોસેજર થાય છે, એને પણ માવઠું કહી શકાય છે.
હા તમારી વાત એકદમ સાચી છે. વરસાદની ઘણા લોકો જે છે માઉન્ટ માવઠાને જે છે એ કુદરતની અનોખી ઘટના માનતા હોય છે, કારણ કે વરસાદની અપેક્ષા ન હોય ત્યારે અચાનક જ વરસાદ પડે છે. એને આપણે અનોખી ઘટના માનીએ છીએ, અને ખેડૂતો માટે માવઠું ક્યારે ઉપયોગી બને છેએ જણાવશો,
હા હા ખેડૂતો માટે જો સારું વાતાવરણ હોય જો પાક આપણે વાવવો હોય અને તરત જ પડે તો અમુક બિયારણ પણ આપણે ફેલ જાય છે, અને જો પાક પાકણી ઉપર આવ્યો હોય અને લણવા ની તૈયારી હોય. ત્યારે પણ માવઠું જો પડે તો ખેડૂતોને બહુ જ નુકસાન કરે છે, અને વચ્ચેના માહોલમાં માવઠું ક્યારેક જ સારું લાગે છે, બાકી તો જો ગળો છે, ઈયળો છે, એવી બધી વસ્તુઓ, માવઠાને લીધે જે પાક વાવ્યો હોય એમાં આવતું હોય છે.
હા અને એમાંય પણ ખાસ કરીને જે છે ઘઉંનો પાક ચણાનો પાક એટલે કે રવિ પાક જે છે એના ઉપર ખૂબ જ અસર થાય છે, માવઠાથી વાતાવરણ પણ ઠંડુ થઈ જાય છે અને હા હવામાં તાજગી પણ ઘણી બધી અનુભવાતી હોય છે શહેરોમાં પણ માવઠાની અસર ઘણી ખરી જોવા મળતી હોય છે, કે જેમ કે રસ્તાઓ ભીના થઈ જાય છે, ટ્રાફિકમાં પણ વધારો જોવા કેટલા લોકોને વરસાદમાં ફરવું ગમતું હોય છે બરાબર છે ને.
હા હા કેટલાક લોકો હોય છે એને વરસાદમાં બહુ જ ગમતું હોય છે, અને કારણ કે એને કઈ પાકની કે કોઈ વસ્તુની એને હોય નહી એને ખાલી આહલાદાયક વાતાવરણ સારું હોય, અને ઠંડો પવન આવતો હોય કુદરતી દ્રશ્યો જોવા મળતા હોય એવા અને વાદળો સરસ આમ વરસાદથી ભરેલા જતા હોય આવતા હોય અવર અજવર થતી હોય ત્યારે તો બહુ જ આહલાદાયક વાતાવરણ હોય છે, અને ત્યારે બધાને શહેરી વિસ્તાર વાળા ઘણું ગમે છે પણ ખેડૂતોને એટલ બધું ગમતું નથી હોતું અને વેપારીઓને પણ એટલી બધી માવઠાની પૂર્ણ તૈયારી ન હોય જેવી કે દુકાનમાં બધું બાર ગોઠવેલું હોય અને આપણે જે યાર્ડમાં બધો સામાન ગયો હોય. ત્યારે ખબર ન હોય તો ઈ બધી વસ્તુ પલળી જતી હોય છે, એટલે નુકસાન જ થાય.
હા, અને કેટલાક લોકોને ઘરમાં બેસીને ગરમ ગરમ ચા પીવી પણ ગમતી માવઠા સમયે શું થાય કે આકાશમાં કાળા કાળા વાદળો જે છે સર્જાય છે અને કુદરતી દ્રશ્યો વધુ આકર્ષક બની જતા હોય છે, હવામાન વિભાગ જે છે, માવઠાની આગાહી પણ કરતું હોય છે. જેથી ખેડૂતો અને લોકોને જે છે પહેલાંથી જ તૈયારી કરી શકે ઘણા લોકોને તમે કીધું એમ કે પાક જે છે પાકવાનો ટાઈમ થયો હોય લણવા નો ટાઈમ થયો હોય, તો જો અગાઉથી જ હવામાન વિભાગે આગાહી કરી દીધી હોય, તો ખેડૂત તોને ઘણી ખરી જે છે ટાઈમ મળી શકે અને તે પોતાના પાકને જે છે એ બચાવી શકે છે.
હા હા જો માવઠાની તો અગાઉ લગભગ આ માવઠાની તારીખ આપીને વાતાવરણ ચેન્જ થતું હોય ત્યારે ત્યારે આંબાલાલ પટેલ આપતા હોય છે બીજા પણ ઘણા આપતા હોય છે, પરંતુ જો એવી તૈયારી હોય. તો થાય બાકી તો છે કે આપણેે આખા ખેતરમાં આપડો પાક પડ્યો હોય અને એને ઉપાડો જ ન હોય તો આપડે કેમ ઢાકી શકીએ તો તો બગડવાનો જ છે, એટલે ખેડૂતો માટે તો માવઠું ઘણી વાર જોખમકારક જ હોય છે.
આ ખેડૂતો અને લોકો પહેલાંથી જ તૈયારી કરતા હોય છે જોકે ખબર હોય તો આજે ટેકનોલોજીના કારણે જે છે, આ આગાહી જે છે એ વધારે ચોક્કસ બની જતી હોય છે, મોબાઈલ અને સમાજમાં સચાર દ્વારા જે માહિતી જે છે એ ઝડપથી આપણને મળી જતી હોય છે માવઠું જે છે પાણીના સ્ત્રોતો માટે પણ ઘણું ખરું ઉપયોગી બને છે, જેમ કે ઉનાળામાં કોઈ ઘણાને પાક વાવેલો હોય, પણ પાણી ના હોય, અને એક બે પાણ બાવાના બાકી હોય જો માવઠું આવે અને વરસાદ આવી જાય તો એ લોકોને ફાયદો પણ થતો હોય છે, એના કારણે પાણીના સ્ત્રોતો માટે પણ ઘણું બધું ઉપયોગી બનતું હોય છે.
વસ્તુમાં એવા છે કે કેળા છે નાળિયેરી છે એવા પાકોમાં તો એ લોકોને કઈ નુકસાન થતું નથી હોતું શેરડી છે પરંતુ ફળ ફૂલ વાળા અમુક પાકોમાં તો બહુ જ નુકસાન થતું હોય. છે.
હા તમારી વાત એકદમ સાચી છે કે પાણી ભરાઈ જાય છે માવઠું આવે ત્યારેને પાકને ખૂબ જ તમારી વાત એકદમ સાચી છે કે પાણી ભરાઈ જાય છેમાવઠું આવે ત્યારે પાકને ખૂબ જ નુકસાન થતું હોય છે, અને એ એવી સમસ્યાઓ પણ ઊભી થાય છે, અને તળાવો અને કુવાઓમાં જે છે એ પાણીનું પ્રમાણ થોડું વધી જતું હોય છે પરંતુ જો વધારે માવઠું આવે તો વધારે મુશ્કેલીઓ સર્જાય છે એકદમ થોડું વધી જતું હોય છે, પરંતુ જો વધારે માવઠું આવે તો વધારે મુશ્કેલીઓ થઈ જાય છે, એકદમ યોગ્ય માત્રામાં વરસાદ આવે તો એ સૌ માટે લાભદાયક બની રહે છે, માવઠા પછી તરત જ વાત વાતાવરણ એકદમ સ્વચ્છ બની જતું હોય છે અને આહલાદક બની જતું હોય છે ઠંડુ બની જતું હોય છે એટલે માવઠું જે છે એ એક જોતા ઘણું બધો આનંદ આપી જાય છે પણ જો એ વધારે જ પ્રમાણમાં આવી જાય તો એ નૂ નુકસાન પણ કરી શકે છે.
હહા. ક્યારેક ક્યારેક આપણને તે સારું લાગે છે અને ક્યારેક ક્યારેક તે ખુબ જ નુકસાન રૂપ આપણને લાગે છે. આવી રીતે જો વરસમાં આપણે ઘણી વારા આપણે ધારીએ તો વરસની ઋતુ માં ક્યારેક શિયાળામાં આવે, ક્યારેક ઉનાળામાં પણ માવઠું આવતું હોય છે, ક્યારે ઋતુ વિરુદ્ધમાં માવઠું થત હોય ત્યારે રોગો પોતેને ફેલાતા હોય છે ઘણી વાર રોગો ના હોય એવા રોગો પણ આ વાતાવરણથી ફેલાતા હોય છે.
હા તમારી વાત એકદમ સાચી છે જ્યારે માવઠું આવી જાય પછી ધૂળનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે અને હવા પણ તાજી બની જતી હોય છે બાળકોને પણ વરસાદમાં ઘણી રમવાની મજા આવે છે પરંતુ સાવચેતી પણ ઘણી એવી રાખવી પડતી હોય છે. માવઠું જે છે આપણા જીવન અને ખેતી બંને સાથે જોડાયેલું છે કુદરતી શક્તિ અને મહત્ત્વ બંનેને સમજાવે છે એટલે માવઠું જે છે એ ઘણી વાર આવે તો આપણને ખૂબ જ મજા આવે છે ને ઘણી વાર તો એમ થાય કે નહીં એ બધું પાકનું નુકસાન થઈ ગયું છે અથવા તો પછી શહેરી વિસ્તારમાં પણ ઘણી રીતે તે માવઠું જે છે નુકસાન કરી શકે છે, અતિ ભારે વર હોય તો શહેરી વિ વિસ્તારમાં પણ ઘણ ખા બધા ઝાડ પડી જતા હોય છે, તો ટ્રાફિક પણ સર્જાતું હોય છે એટલે ઘણી બધી રીતે જે છે. કે શહેરી અને ગ્રામ્ય વિશ્ વિસ્તારમાં બંનેમાં, માવઠું જે છે નુકસાનકારક બને છે.
બરાબર તમે સાચી વાત કરી ક્યારેક જ આપણે ફાયદાકારક હોય છે બાકી તો જોકે વેપારીઓ પણ બધી વસ્તુ જે વેચતા હોય તે બધી પાથરેલી હોય અને માવઠું આવી જતું હોય છે ત્યારે બધું બધું જ બેકાર જ હોય છે કારણ કે કોઈ પણ પ્રકારની પૂર્વે તૈયારી હોતી નથી હોતી એટલે.
હા તો આજે આપણે ઘણી સારી માવઠા વિશે વાત કરી તો આભાર.
હા હા આભાર ફરી મળીશું નવા ટોપિક સાથે.